હેલો હા સંભળાય છે હલો
હા તનષાબેન શું કરો છો મજામાં
હા બસ બસ મજામાં કઈ નહ જોવા
કેમના યાદ કર બોલો હ
હા કઈ નહી આ જમવાનું બનાવતી હતી મેં તો કઈ સૂજતું નતું
હમ
એટલે મે દો લ ફોન કર લઈએ હેમ
સાચી વાત છે સારું કર્યું આપડે તમે ફોન કરો એટલે કંઈક ના કંઈક નવા આઈડિયા એક બીજા જોડે આપડણે શે વેલો ખ્યાલ આવી જાય કે શું બનાવું છે
હમ શું બનાવ્યું તું તમે
અમે તો જો ને અત્યાર તો દરભત બના્યા હતા કાલે બધું કાલ સાંજે વડાપઉ બના્યા હતા શું રોજનું રોજ આટલું એકનું એક ખાખા કરી એટલે એું થયું લાવો કશું નવું બનાવીએ તો પછી મે પહેલી વાર ટ્રાય કર્યો મગુ બનાવીએ હ પણ મસ્ત બન્યા હતા ટેસ્ટમાં પણ સારા
બરાબર મને વડાપ દાબેલી એવું ઓછું ભાવે મને ઘરનું પેલું શાકભાત દાળ રોટલી દહી કઢી એવું બધું જે છે ને એ વધારે ભાવે અને બહાર ના ખાવામાં બી છે છે ને વડાપાવને હું છું શું પ્રિફર કરું મને છે ને પીઝ્ઝા હોય ગાર્લિક બર હોય એ બધું વધારે ફાવે એમ
નામ તો ઘરનું ખાવાનું ભવે એવું ને એ બધું જ આપ આપે ખાઈ લઈએ પણ બહુ ટાઈમ થઈ જાય ને એટલે પછી બહાર ન ખાવાનો ચટાકો થાય યાદ આવે એમાં વડાપાવ ને એવું વધારે ખઉં
બરાબર અમારા અહંયા મુુકવા પર પાણી ફૂબને પછી મે જો કઈક ખાવાની છતાય ને તો મેં બનાવું આલુ પરોઠા હોય
બરાબર હા હું આલુ પરોઠા કેટલી વાર બનાવું છું
હા મને બનાવવા ભી બહુ ગમે અને ખાવા પણ બહુ ગમે
હમ બરાબર હું ઈ જોું ને આલુ પરોઠા પછી આવી રીને આ તો ઢેબ્ર બનાવાનું વિચારશે તો હ જે એ બનાવીશ કેવું કે પેલું વેકેશન માં આપણે ઘેર રઈએ એટલે થોડીક મમ્મી ને હેલ્પ
હા એ તો સાચી વસ્તુ છે ને અમારે મારે મમ્મી ઘરે હોય ને તો જનરલી મમ્મી જમવાનું બનાવે અને એ ખબર નહ કેમ પણ એ મમ્મી જે બનાવે ને એના હાથનો જે ટેસ્ટ ને એક દિવ મા
સેમ મારે એવું સેમ તજ એવું છે મમ્મી એવું કે કે આવ તું આટલી મોટી થઈ થોડુંક તો મને મદદ થઈ જાય પણ હ મમ્મી પણ મને મારું બનાલું તમને બધાને છે ભાઈ પણ મને છું ભય મન તારું જ બનાયલું ભાવ એવું કહ
મારા મમ્મી જે મારે અમુક શાક બનાવે અમારી મમ્મી છે ને ચીલની કઢી જે છે ને એ બો મસ્ત બનાવે એમ એ મને મજા આવે ખાવાની પછી અમુક તો અત્ય્યારે તો છે ને અજીબો ગરીબ શું કહેવાય મિશ્રણ નીકળ્યા છે ખાવાના ચોકલેટ મેગી બનાઈ દેશ છે અને પછી ખબર ને મેગીમાં એ તો આપણને વિચારીને જ મને છે ને ઢોસા મા મને છે ને મારી ફેવરેટ વાનગી છે મને બોઉુ જ ભાવે ઢોસા હવે એમાં છે ને અમુક એક જગ્યાએ મેં સાંભળેલુ ચોકલેટ ઢોસ સાંમાન્ય છે ને સાંભળવા પરથી જ ના ગમે એમ કે ચોકલેટ પૈસા તમે કેમ ના ખાઈ શકતા
સાચી વાત છે મેં અબીજ હમણા અઠવાડિયા પર જ અમે ખોદરા ગલી ખાવા ગયેલા તો એક છોકરા એ ખૌદરા ગલીમાં વિદ્યાનગર છે ને ટાઉન હોલ ની સામે વાડી એમાં તો એક છોકરો ચોકલેટો ઢોંસો નાનો‌ જ હતો તો એ ચોકલેટ ઢોસા નો ઓર્ડર આલ તો તો મેં કઉ કેમ ના ભાવતા પણ પેલું કેવું છોકરાને છોકરા જેવું દિમાગ હોય એટલે એ લોકોને ભાવે પણ આપણને ના ફાવે પણ અતાર તો લોકો સેન્ડવીચ બે બ્રેડ વચ્ચે જે મેગી ભીગી કરીને સેન્ડવીચ બનાવી દે એ કે
મેં અમુક વાર અમુક વાર છે ને એકદમ વિચિત્ર વાનગીઓ મારા એમાં આવતી હોય છે ફીડમાં આવતી હોય છે તો બનાવતા તા વખતે જ આપણને એવું થાય કે હા કેવાનું બનાવેે છે કાન કારણ કે ગળું ગળ્યાની જગ્યાએ બરાબર લાગે તીખું તીખાની જગ્યાએ બરાબર લાગે પણ ચટપટો હોય એની એ જગ્યા બરાબર લાગે એમ
હાચી વાત છે પણ આવ છોકરાને તો કેવું ક ચોકલેટ ને એવું બધું ગળે પણ વધારે એ હોય ને રસ એટલે પછી ખાઈ લે હો એમને તો શું આધાર તો છોકરા ફોન જો તા જતા જ ખાય એટલે એમને સ્વાદની ના ખબર હોય.
તો હમ જઈયું. એવું બધું ચાલે છે. અને પછી ખાવામાં બીજી વાત કરીએ તો બાર તો અમુક વાર જ જઉં મેં પણ કદાચ ખાઉું ઓછું બહાર પણ પેલું સોડા ને એ બધું આવે ને જે કોલ્ડ્રિંકસ એ વધારે એવું એક એ ખબર નઈ કેમ મને વધારે ભાવે એમ કોલ્ડ્રિંક્સને બધું સ્પેશ્યયલી જે સોડા હોય અને પછી સેડીનો રોસ અત્યાર તો. શેરડીનો રસ મને
મને કેવું હતું કે જમ્યા પછી છે ને હું મને પેલું આપણેે હેવી ખાવા ના ખાયઈ પણ વચ્ચે તો એવી આદત પડી ગઈ હતી કે હું થમ્સઅપ મંગાવું પેલી વીસ વાળી નાની બોટલ આવે ને એ. તો પછી એટલું બધું આમ કે સારું લાગે પીન મન પોતે તે હું અત્યારે આટલી મોટી છું ને પણ નાના છોકરાને જેમ મને જોઈએ એવું કે કશું ગામ માં પછી પેલી મશીન વાળી સોડા મળને એવું તો પછી મેં હમણાં બે ત્રણ દિવસ પર જોયું કે તમારા આપડા જે વા માથા ના ઉતરે ને એ એનું કારણ જ એક કે આપણે વધારે વર્તુ કોલ્ડ ડ્રિંક લેતા હોય ને એટલે ઉતરે તો પછી મને એવું થઈ ગયું કે ના હવે પીવું જ નહી.
હા. સમજ ગયું આપડે શું કેવાય પહેલા જે પેટ જે આવે છે ને સોડા પેલા એના કરતા પહેલા પેલું જે છુી છોડ જો કે અમારે તો ત્યાં તો હજુ પણ મળે છે પણ જે છ રટી સોડા મળે ને હા બસ એ એ મન વધારે ફાવે. મને આમ તફાવત લાગે એમ બંનેના સ્વાદમાં
સાાછીચી અમારે તો એવી મશીન વાળી મળે પછી પેલી એક લખોટી વાળી સોડા સાભળી તમે એ બનાવીને તૈયારીમાં જ આપણને હાલે એ બી મસ્ત મળે લીંબુ બીંબુ નાખીને પછી ગેસ એટલે કે ફોડે એવું કરે છે પણ એનો ટેસ્ટ જ અલગ હોય એમ હલો હલો હલો હલો